હા. જય શ્રી કૃષ્ણ! કેમ છો?
બસ હું મજામાં છું, તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું. ઘણા વખત પછી યાદ કરી?
બસ કઈ નઈ, આ જોને ઘરના કામમાં આપણને તો અ શાંતિ મલતીજ નથી. એક પછી એક આપ નિરા આપણેે ક્યાં સમય મલે છે. એક પછી એક આપણા માટે કામ તો હોયજ. છે ઘરમાં.
અહ તમે સાચું કય્યું, મતલબ હવે તો શું કેવું આજકાલ તો બધાને પોતાના જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે, ને કે ટાઈમ જ નથી મળતો ઘરનું કામ આ કામ એમાં નથી મળતો સમય.
બિલકુલ સાચું કહ છો અને એમાં પણ આપડે રસોઈ જોઈએ ને, તો રસોઈના કામથી તો આ સ્ત્રીઓને બિલકુલ નવરાશના પલ મળતા જ નથી.
નથી મળતા સાચું કયો.
ઘરમાં બધાને આપડે નાના બાળક થી જોઈએ, બચ્ચા થી જોઈએ, તો મોટા સુધી અને મોટાથી જોઈએ. અ તો વડીલો સુધી બધ બધા ને અલગ અલગ પ્રકારનો વ્યંજનો જેમ જમવાનું એમને બધાને. જોઈએ છે. તો બધાની અલગ-અલગ ફરમાઈશો હોય. જે એ પ્રમાણે આપણને ભોજન બનાવવું પડે છે. તો એમાં સમ સમય. ક્યાં વ્યતીત થઈ જાય છે ને તો ખબર જ નથી પડતી એની કઈ ભાન જ નથી.
નથી કરતી સાચું કોઈ આપણને લેડીઝને રસ સોડા થી છુટકારો નથી મળવાનો, હવે વેકેશન પડ્યું છે છતાંય આપણને રસોડામાં તો આપડે છીએ જ ત્યાંથી આપણનું વેકેશન નથી પડ્યું છે.
બિલકુલ અને બાળકોને મોટા વધી ગયું છે. બાળકો ઘરે રહે એટલે થોડી થોડી વાર માં કઈ તો હવે નાસ્તો જોઈએ. કઈ તો હવે મીઠું જોઈએ. કંઈ તો હવે તીખ્ખું જોઈએ. કંઈ તો આમ ચટપટું જોઈએ, બધ્ધા અલગ અલગ પ્રકારના વ્યંજનો માંગે છે.
હા, નહીં. સાચું કયું તમે. મારે ઘરે પણ એજ છે.
હા, અમારા બાળકોને છે ને, એમને નાનો બાળક છે ને એને તો મી મીઠ્ઠું બહુ ભાવે છે, ગળય્યું એ એટલે, કંઈ પણ એવી કંઈ ની હું ને તો એ કહેસે કે ગોલનું પણ કંઈ બનાવીને આપી દો. તો પણ ચાલસે. તો એને તો બઉ હા ગળ્યું બહુ ભાવે. અને મોટ્ટો છે ને એ ગળ્યું સ્હેજ પણ નથી ખાતો.
હા, એને તીખ્ખુ ભાવે.
ખૂબ ભાવે અને ચટપટું કઈ હોય ને અને અમા અમારા જે સાસુ સસરા છે ને, એમને તો સાદો ભોજન ભાવે. એમને વધારે મસાલાદાર નહીં કે વધારે ચટપટો પણ નહીં એમને તો બિલકુલ નોર્મલ આપણે. અ સામાન્ય તરીકે થી બનાવીએ ને તો એમને એ ભાવે. તો વડીલોનો અલગ-અલગ મતલબ ટેસ્ટ હોય છે, બાળકોનો અલગ ટેસ્ટ હોય છે અને આપણે જેવી મહિલા હોય એમને એમનો બી અલગ ટેસ્ટ હોય છે આપણે તો હું તો કોઈ કોઈ વાર મારી શું પસંદ છે એ મને યાદ જ નથી રતું ઘરના બધાની પસંદનો ધ્યાન રાખી અને મારી પોતાની શું પસંદ છે એ તો મને ભાન જ નથી
સાચું તો કયું તમે આપડે જોને લગ્ન. પેલા આપણા પસંદ હતી કે મને આ શાક નથી ભાવતું મારે આજે આ ખાવું છે તે ખાવું છે અલગથી આપણે બનાવી બનાવડી દેવી દેતા હતા મમ્મી ને ક ને પણ હવે લગ્ન થઈ ગયા પછી આપણને આમ થાય છે કે છોડ ને કઈ નહી હું આજ ખાઈ લઈશ આવું થય આવું થતું હોય છે ને આપડી પસંદ તો કશે મુકાઈ જ ગઈ છે એમ
બિલકુલ બઉ આપડે ક્યાં રહેતા હોઈએ ને આપણા ભોજન ઉપર આપડે ક્યાં રહેતા હોઈય ને એનો પણ બહુ જ અસર હોય છે જેમ કે આપણે ઠંડા ઠંડા સ્થાન પર રહેતા હોઇએ જ તો આપડો ભોજ કિચનમાં અલગ વેરાયટી એ હોય છે જો આપડણે પહાડી પ્રદેશમાં રહેતા હોઈએ તો ત્યાં પણ ત્યાંની બહુજ ભોજન બી અલગ હોય છે અને જ્યાં ગરમ સ્થળ હોય છે ત્યાં રહીએ તો પણ ત્યાંની ભોજન અલગ હોય છે તો એ પ્રમાણે આપ આપે જ્યાં જો જેવો ભૌગોલિક ક્ષેત્ર હોય કે જ્યાં આપણે રહેતા હોય છેએ એનું પણ આપણા ભોજન પર અસર પડે છે. આમ જેમ કે પહાડી છે, પર્વતો પર જઇને વધારે પડતું ભારી ભોજન લેવામાં આવે છે કારણ કે ત્યાં ત્યાંની ઋતુ ઋતુ એવું હોય છે કે પાચન ત એ પાચન સારું કરે છે અને જ્યાં ગર્મ સ્થળ હોય છે ને ત્યાં બધા લોકો હલકો ભોજન લે હા હલકો લે છે એ પ્રમાણે આપણે જ્યાં રહે. હોય ને એનો પણ અસર બહુ જ.
ઉ પડે છે તો તમને મતલબ કયું? ખાવાનું વધારે ગમે છે ફેવરેટ શું છે તમારું?
જો મને તો હેના ગુજરાતી ભોજન પણ ભાવે અને રાજસ્થાની ભોજન પણ ભાવે. અને આમ જોઈએ તો. કોઈ વેસ્ટર્ન ભોજન હોય એ પણ મને ચાલે મારા જેમકે મારા બાલક બાળક છે ને એમને વ્હાઈટ સોસ પાસ્તા વાળું. જે અ આવે છે ને
હમ્મ હહ
એ બ એ શું કેવાય છે એને?
વ્હાઈટ સોસ પાસ્તા
હા, વ્હાઈટ સોસ પાસ્તા વાળો જે મેક્રોની અને એવું બધું આવે છે ને એ બહ એ એને બ છે તો એ પ્રમાણે બાળક છે તો બધા નાના અને બધાને જેવું ભોજન બની જાય છે ને હું એવું જમી લઉં છું, એમ કઉ છું.
પોતે પણ હવે નાના છોકરાનેર ખીચડી બનાવવાનું કે છે. હું તો એ ખીચડી પણ ખાઈ લઈ, પછી હું મારા માટે એકલા માટે કઈ નથી બનાવતી અલગ.
નહી પણ આપણા વડીલો કે છે કે આપણેે એક પૂરા સ તામાં એક દિવસ આપણને ખાલી ખીચડી જમવી જોઈએ અને એક દિવસ એક દિવસ આપ આપને ઉપવાસ રાખવો જોઈએ, એનાથી શું હોય છે આપણા જે શરીર ના અંદર જે હાનિકારક તત્વો હોય છે, એ પણ બહાર નીકળી જાય છે અને આપડૂ અહ બોડી થોડું બેલેન્સ થઇ જાય છે. અને એનાથી આપણે આપણું સ્વાસ્થ્ય સેહત સારું બરકરાર બન્યું રહે છે.
હા બરોબર છે, મને તો જો ગુજરાત તી ખાવાનું પણ ગમે છે, એમાં ઢોકળા, ખાંડવી ઊંધિું. ઊંધિું તો મારું ફેવરેટ છે. મને બઉુ જ ગમે છે. હા.
મારે શું છે કે હું જ્યાં પેલા રહેતી, મારું પિયર છે ને ગુજરાતની સાઇડ હતું. તું તો ત્યાં છે તો ત્યાં હું જઉં ને એટલે બધી ગુજરાતી વાનગીઓ જમું છું, પણ અહિયાયા જે અહિયાયા મારા સાસરીમાં વધારે પડતા લોકો કો રાજસ્થની ફૂડ ને વધારે એ કરે છે ને એમને તો એવા જે ગુજરાતી ફૂડ છે ને હલકા ફુલકા નાસ્તા, એ તો એમને
હા, હા, એ આપડા ગુજરાતમાં જે ડિનરમાં ખાઈએને ઈ આપડા રાજસ્થાની લોકો ઈ કે, આતો નાસ્તો છે.
હા બિલકુલ એટલે છે ને અહીંયાનો ને ત્યાંનો ટેસ્ટ બહુ જ જુદો છે એટલે હું તો આ બંનેની વચ્ચેમાં સંતુલન કરતા કરતા થાકી ગઈ. અને મેં થોડું શું વેરિએશન કરી નાખ્યું. બીજે. હવે ગુજરાતી અને રાજસ્થાન ની બંનેને મિક્સ કરીને બનાવ છું.
અચ્છા એવું છે અને બની પણ જતું હશે તમારાથી તો?
કે કઈને કઈ ઈનોવેશન હવે મને પહેલા હું અહીં લગ્ન કરીને આવી હતી ને ત્યારે મને દાલ ભાટી અત ભાવતી નથી મને ઓછી ભાવ હતી તો હું બધ બધા માટે તો દાલ બાટી બનાવતી હતી. અને મારા સાથે દાલ સાથે હું ભાત બનાવતી હતી તો હું દાલ ભાત હ જ હ. જીમતી હતી અને આ લોકો બધા છે એ લોકો અ દાલબાટી તો એ ધીરે ધીરે ખેઢલ આપણો સમય જેમ જેમ પસાર થાય છે એવી રીતે હવે હું પણ દાલ બાટી સારી રીતે અ લઈ જઉ છું તો પણ આપ પસંદ ધીરે ધીરે બદલાય.
બદલાય જાય છે ને તમે બરોબર વાત કીધી મતલબ હું હું નાનપણથી હું ગુજરાતમાં રહું છું તો મને થોડું આમ ચટપટ્ટું અને આમ ભાવે વધારે અને સાસરામાં એવું કોઈ નહી ખાય. એ લોકોની પસંદ જ અલગ છે. ખાવાની રીત બનાવવાની અલગ છે દાળ પણ એ લોકોને સાદી જોઈએ તો આપણને એ બધું નહી ગમે પણ ત્યાં જઈએ એટલે આપણને પણ આદત પડી જાય આપણે પણ પછી ધીરે ધીરે એમાં ટેવાય જઈએ. જેમ કે તમે કીધું એ દાલ બાટી થાય તો મને દાલ બાટી ભાવે પણ એ લોકો કઢી બાટી બનાવી દે તો ત્યારે આમ થોડું થાય ક કઢી જોડે બાટી ને એના જોડે તો ઓલી ડિઝાઇન વાળી રોટી આવે ને ઈ હોય તો એ વધારે સારી લાગે આમ તો એવું મતલબ થ થાય છે ત્યાં પણ ઠીક. સે ચલાાવલી આમ.
બિલકુલ ધીરે ધીરે પરિવેશ જે આમ જેમ કેઇસ જેમ જેમ સમયગાળો જતો જાય છે એમ એમ આપે એમાં ઢળાઈ તા જઈએ છે. તો આમ મારું પણ એ જ વિષય છે કે અ જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એ મે મેં પણ અહિયાંનું જે ખાનપાન છે એને અપ અપનાવી લીધું છે હવે. અ બાકી હું આજ પણ જ મેં ગુજરાત બાજુ જઉં છું. તો ત્યાં હું જે મારા જે મનપસંદ વ્યંજનો છે જેમ કે લોચો મને સુરતી લોચો બહ જ ભાવે છે. હા ખાંડવી. લોચો. પછી ખમણ અને એ તો છે અને ખમણમાં પણ હવે નાયલોન ના ખમણ કે એ વધારે સારા લાગે છે હા તો બ બસ હવે ગુજરાતી ડીશો છે તો એ તો ખાલી હું ફોટોમાં જ જોઉં છું વધારે પડતી. તો હો બનાવ અહીંયા. અહીંયા તો
હ હા ત્યાં હ રાજસ્થાન તરફ થોડું સુુંમર
હા અને બહાર પણ એના એટલું આ જે આપડણે ત્યાં નાસ્તા નો જેટલો ક્રેઝ છે ને એટલો અહીં
અહિયાં નથી ઓછો છો હા ત્યાં મોટામાં મોટી કચોરી મળી જશે.
સમોસા કચોરી હા ના પણ હવે તો ધીરે ધીરે બધા જ વ્યંજન અહંયા પણ મલિત પણ તો પણ હા બસ એજ છે કે કેમ કે વધારે વિકરી થતી નથી ને એટલે એનું વધારે બે માર્કેટ જ નથી એહિયા.
હા.
અને હવે હવે તો આ બધા સ્ટોલો. પણ વધારે કારણ કે હવે જનરેશન. થઈ ગઈ છે. લોકોને બહાર નું વધારે ભાવે છે તો હવે ધી ધીરે ધીરે બધી આ સ્ટોલો. પણ ડે
હમ થવા માંડે છે હા હા સાચું કયું આટલું બધું નથી. છતાં હમ. તો તમ આ હલો. હા હા બોલો નહી બોલો તમે તો તમને પણ આ આવી રીતે જૂના ગીતો તો તમને સાંભળતા ગમતું હશે ને.
હા હા કેમ નથી મને તો જુનાગીતો બહુ જ સારા લાગે છે. હવે તો જુઓ નાસ્તા કરતા કરતા આપણને ગીતો આપણે રસોઈમાં હોય અને ગીતો ચાલુ કરી દી કરીએ નાખીએ તો આપડો કામ પણ બહ જલ્દી ફાસ્ટ થઈ જાય છે અને ક્યારે કામ થઈ જાય એ પણ એની આપણને ખબર પડતી નથી. તો હવે તો જો નાસ્તો તો એવું છે. કે બહુ બધી મતલબ હવે રજાઓ પડી ગઈ છે બાળકોને વે કેશન પડી ગયા છે તો એમને અ નાસ એક ટાઈમ નહી બેવું બે ત્રણ ટાઈમ જોઈએ અને રો ટલી તો એમને જમવી નથી એમને તો રોટલી ને શાક તો ભાવતું નથી અને વધારે પડતું એમને નાસ તો જ જોઈએ હોય.
નાસ્તો જુએ છે હા. ઠીક છે.
ચાલો પછી તો. પછી આપડે મળીએ અને આ તો વિસ્તાર થી આના કે
વાતો કરીએ આપડે ફુરસત માં મળીને.
વાનગીઓ તો બહુ બધી છે એના તો આપડણે નામ લેતા લેતા જ આપણો સમય ક્યાં પસાર થઈ જશે ખબર જ નહી પડે. એટલે આ ચર્ચા ને આપણેે આગળ પણ જારી રાખીશું. હમણાં તો વિરામ આપીએ. ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ.
ના.